હલો.
બોલો શું કરતા છો?
કઈ નઈ આ બેઠી હતી ભલે ઘણા દિવસથી આપડે શું વાતચીત નહી થઈ ને તો આજે વિચાર્યું કે ચાલ તારી જોડે થોડીક વાતચીત કરી લેવ બાકી કેમ ઘરમાં બધા મજામાં ને?
બસ મજામાં બધ્ધા પપ્પા એ લોકો ખેતરમાં ગેલા છે મમ્મી ઘરમાં કામ કરે છે હું પન બેસેલો છું જમ્મી જમ્મીને.
અચ્છા જમી લીધું પપ્પા ખેતરે ગયા તારા? હા, ઈ પણ બહુ વ્યસ્ત રેય નહી કામકાજમાં.
હા, હવે એ રોપવાનો કોટન રોપવાનું ચાલતું છે તો પછી એ જલ્દી જત તા રે પછી તાપ બી લાગે.
હમ્મ હમ્મ અને તારું કામકાજ કેવું ચાલે છે, ભણવાનું બધું?
મારો તો ભનવાનું હજુ જોઈએ હવે કઈ એડમિશન બેડમિશન લેવા ને તો પછી કઈ જોબ બી ઉમ હોધવુ પડે.
નહી નહી સાચું સારું કીધું ક કર્યુતુ એ અગર કઈ થાય તો કઈ જોબ વોબ હોધી લેજે એ સારું છે.
એજ ને, તમાર શું ચાલતું છે બાકી?
મારું પણ બસ સારું ચાલે છે, આ કામનું ઘ ઘરનું કામા વામ પતાવીને બેઠી, વિચાર્યું ચાલ તારી જોડે વાત કરી લઉં.
હમ્મ, એ તો છ, મે મેબી તમને કરવાનો જ હતો કોલ પણ તમારો જ કોલ આવી ગ્યો.
હાં, એ સારું, મને ખબર પડે ને કે તું મને ફોન કરવા માંગે છે. એટલે મેજ કરી દીધો. તને
બ હા હારું કીધુ કઈરું.
હવે તને એડમિશન મળીજ્ જાય, હું પણ એજ જ ભગવાનને પ્રાર્થના કરું કે સારી કોલેજમાં તને પણ એડમિશન મળી જાય, કારણ કે અભ્યાસ કરવું તો ખુબ જ મહત્વનું છે, નહી? ને આજકાલ તો જો ને ઓનલાઈન અને ઓફ ફલાઈન બંને રીતે ભણતર થાય છે, તેથી અવે નવું નવું શીખવા પણ મળે ને છોકરાઓને પણ.
હા એ તો જે, પણ મારે તો ઓનલાઈનમાં મતલબ કન્ટિન્યુ જો ચાલે ને તો જ માથામાં ઘુસે, નઈ તો પછી બધું ઉપરથી જ જાય.
હા એ થાય છે કાળ કે ધ્યાન આમ તેમ જતું રેય ને એટલે.
એજ ને. આપડે એઉ સોચું કે ભાઈ આપડે મોબાઈલ માં ની જ જોવાનું છે, પણ એ ઓનલાઈન મોબાઈલમાં ચાલતું છે તો પછી કોલ કટ થયો. મતલબ લેક્ચર થયા પછી જ આપડે મોબાઈલ જોતા રેહિં. કઈ રિવિઝન રુવિઝન કઈ ધ્યાન જ ની જા પશે.
સાચું કીધું, ઈ મારી જોડે પણ ઘણી વાર થાય છ કે આમ ક્લાસ લઈને બેઠી હોઉં, ત્યાં ધ્યાન તો આમ હોય ને આ બાજુમાંથી કોઈ નીકળી ગયું કે અહીંથી કોઈ ગયું, મમ્મી ગઈ, તો ધ્યાન મારું તો ત્યાં જતું રહેે છે પછી ઈ શું બોલાય એ બધું સાઈડમાંથી જાય.
ને
કી જાય છે.
એક ક મતલબ જે ઓનલાઈન લેક્ચર હોય, એ હારા પણ છે અને એ મતલબ કન્ટિન્યુ અગર ચાલ તા હોય કે ભાઈ આપણે મતલબ હપ્તામાં સાતુ દિવસ લેક્ચર હોય તો એ હારા રે, પછી એ હપ્તામાં તીન દિવસ ચાર દિવસ રેય પછી એ જે ગેપ પડે એમાં પછી માણસ બીજા કોઈ જગ્યા ધ્યાન આપી દે.
હમ્મ, ને અવે બાકી બતાળ, વચ્ચે મેં સાંભળેલું કે તારું સ્વાસ્થ્ય થોડું સારું નહી હતું, શું થ્યું હતું?
કઈ ની નોર્મલ શરદી, ખાંસી.
અચ્છા, અચ્છા હા, ખાનપીણ પર બ ધ્યાન રાખવું જોઈએને, બહારનું ખાવાનું ઓછું કરવાનું, ઘરનું ખાં થોડુંક તો તારું સ્વાસ્થ્ય સારું રહે, વારે ઘડી બીમાર પડી જાય તું.
એ વચમાં પાણી, મતલબ બહાર નું પાણી પીવાય ગયલું ને તો એટલે, તો એક વાર તો ગાલ ગળો પકડાઈ ગેલો.
હાં, જોએ મારું પણ હવે આજ હાલ છે, થોડુંક મને પણ શરદી, ઉધરસ થઈ ગયા મોસમ બદલાયું ને, ઘડીકમાં ગરમી, ઘડીકમાં વરસા,. એટલે કંઈ ખબર જ નથી પડતી.
એ બહું, મોસમ બધ્ધા આપડે મજા લે છે હવે.
હ, એજ એ પણ મેં તો સાંભળ્યું, તું સમયસર ઉંઘ પણ નથી લેતો, આજકાલ બો મોબાઈલ ચલાવે છે એવું તારી મમ્મી કહેતી હતી મને.
આ તો મોબાઈલ ચલાવા માટે જ લીધેલ છે ને ઘરે નવરો બેસીને શું કરો.
હા બેસીને શું કરતો આખો દિવસ ફોન થોડી ના ચલાવાઈજ મોબાઈલમાં પણ કેટલું નવું નવું આવે છે ટેકનોલોજીનો ફાયદો ઉઠાવ.
ટેકનોલોજી મતલબ હવેવે ટેકનોલોજી નો ફાયદો તો લેવું જ છે પણ. હમ એ તમને તો કીધું મેં. કે ભાઈ કન્ટિન્યુ લેક્ચર ચાલતા હોય તો મને બી માથામાં ઘુસી જાય પણ એકાદ દિવસ અગર લેક્ચર નહી થયું. તો પછી પછી મો મોબાઈલ વધારે યુ
હા એ છે જ તારે મને લાગેલું છે. કઈ હશે તો હવે તારું આ વેકેશન પડ્યું તો તું કશે દાદા દાદી ના ઘરે ગયો તો કે આમ કશે ફરવા કે ઘરે જ રહ્યો.
નહી નહી ઘરે જ રહેલું એટલે તાપના પછી જવાનું.
હું તો ગઈ આવેલી મારા દાદા દાદી પાસે મળીને આવીએ લોકોને પણ હમ એ મને એવું છે કે જો ઘરમાં જે વડીલ હોય ને એની પાસે અગર બાળક રહે ને તો એ છે ને સારા સંસ્કારો શીખે પુસ્તક કરતા છે ને વડીલો સાથે રહીને સારા સંસ્કાર શીખી શકે છે. અને બાળકો ને પણ તો ખબર પડવી. જોઈએ ને કે આપડા વડીલ છે.
એ તો હચવી જ કીધું પણ હજુ. મેં નવરોત છું તો મેં કેમ. જો મારા બાળક જ નથી તો
તો તું નવરોજ તો તું એકલો જાશે.
માત્ર સંસ્કાર થઈ ગયેલા છે અને જે મતલબ જે મારા દાદા દાદી છે ને તો હવે એ નહી રહેલા છે. હમ. તો એટલો મતલબ તો માજે મામાનું ગામ જઈશ તો મામા બી એમના કામમાં ર
હા.
છોકર ભી એના કામમાં ર છે પછી તાજેને બી આપણું નવરોજ બેસવાનું છે એટલે
એના કરતા ઘરમાં જ રહેવાનું બરાબર કીધું. તો તો કોઈ તહેવાર માં જાય કે નહી જાય મામાની ઘરે તો મજા તો આવતી.
હમ તો તહેવાર ત્યારે જવું જ નહી મામાન છોકરોમાં એના હથે મજા કરી લેવાની પછી.
હમ એજ તો હોય ને તહેવારની તો પરંપરા છે જે આપણને એકબીજા સાથે જોડીને રાખે આમ જઈએ તો તું કેમ કીધું નવરો બેઠો રહ્યો પણ તહેવાર ના દિવસે જાય તો મજા તો પડે ને ત્યાં.
હમ્મ કોઈ-કોઈ વાર તો પછી જો આપડો ની જેમ હોય તો પ મામા છોકરો આવી જાય મળવા. એ મળી જ એટલે એ રહી જા પછી આઠ પંદર દિવસ અમારા ઘરે તા પછી મ મદાક મસ્ત થી થઈ જાય.
હા, એ સારું છે તો અહ ગ રવિવારે શું કરતો છે તું?
રવિવારે હવે જોઈ અહ કઈક કામ હશે તો નહીં તો પછી કઈક ફરવા જઈશ.
હા એજ ને તારું તો એજ છે કે રવિવારે તારું ફિક્સ જ હશે. મિત્રો સાથે ફરવા જવાનું કા તો ફોનમાં ગેમ રમવાનું, આરામ કરવાનું. હા, થોડું બદલાવ લાવ.
તમે કા જતા છો રવિવારે?
તો કઈ નઈ જા મંદિરે જવા ત કીર્તન વિર્તન કરા. ચાલ મારી જોડે તું પણ ત્યાં છોકરાઓને પણ લઈ જાવ જ્યાં. હમ્મ. નહી ત્યાં તને છેને મજા આવશે એક જગ બેસવાનું કામ જ નથી બહુ મજા આવશે ત્યાં.
આ અગર કોઈ રખડવાનું હોય તો કેવ કઈ રખડવા તૈયાર છું પણ બેસવાનો નહીં ફાવે યાર.
જગા હશે ને, તો હું તને પાકું લઈ જઈશ બસ.
એજ ને કેમસે રખડતા પગે દુખે તો ચાલે પણ એક વાર એ એક જગ્યા બેસીને એ પગે દુખે એ નહી ચાલે.
હા ઈ ઈ બરોબર છે. આમ ચાલતા-ચાલતા પગ દુખે ઈ પડવશે બરોબર ને? પય પર જવું જોઈએ. ખબર આવા ધાર્મિક સ્થળો પર બી જેનાથી આપણને પણ થોડું શીખવા મળે નવું નવું.
હમ્મ એ હાચું કીધું કેમ કે તા જઈને આપણે આપડણે ખબર પડી કે ભાઈ આપણા મનમાં શ્રદ્ધા કેટલી છે.
હા એ જો સમાજ માટે પણ આપણે કંઈક સારું કરવું જ જોઈએ ને એન એનાથી કઈક જ્ઞાન લીએ પછી એનાથી આપણને મળે ને કે આપણને પણ સ્વચ્છતા રાખવી જોઈએ અહ જરૂરતમંદ લોકોની સેવા કરવી જોઈએ અહ મંદિરમાં સેવા કરવી જોઈએ.
એજ ને ને આપડે તાજ જઈ ને બી ખબર પડી જાય કે ભાઈ મતલબ આપડા આજુબાજુ શું ચાલતું છે અને મ તલબ ધારમિક સ્થળો માં બી બો શ્ર મતલબ એ લોકો બહુ શ્રદ્ધા મૂકી છે એવું તેવું આપડે ખબર પડી જાએ.
હા હા એટલે મારું તો નિયમ ફિક્સ જ છે. હું તો દર અહ રવિવારે જાઉ જ છું ત્યાં ક ભાગવત કથા થતી હોય છે તો ઈ સાંભળું છું અને થોડા કીર્તન કરીને આવું છું.
હો હો હારું છે પછી.
અને હું તો મારા અમ્મ બાળકોને પણ છે ને અહ ક્લાસ થાય છે અહ બુધવાર અને રવિ શનિવાર તો એ ક્લાસમાં પણ હું લઈ જાઉ છું. તો એ લોકો ને પણ આપણું સંસ્કૃતિ નું ખબર પડવું જોઈએ ને?
હા એ તો છે જ ને ભાઈ આપણી સંસ્કૃતિ એમને ખ
ખડે હા.
આપણી સંસ્કૃતિ એમને ખબર પડે તો એ એ હજુ આગળ જઈને કેહશે કે ભઈ મારા મમ્મી પપ્પા એ સંસ્કૃતિ આ છેેત આગ આગળ જઈને મારે એમની સંસ્કૃતિ હજુ હજુ વધારે આગળ લઈ જઈશ.
હા એ જે તો ત્યાં ત્યાં એ લોકોને નાના નાના છોકરા હોય ને એ લોકોને શ્લોક શીખડાવે કીર્તન કરતા શીખાડે પછી ત્યાં અ એ જે મંજીરાસ કે ને ઇ વગાડતા શીખાડે. તો છોકરાઓને નાના નાના છોકરાઓને એ લોકો લોકોમાં બહુ રુચિ બને ને નાનું નાનું એ લોકોનું માઈન્ડ હવે ડેવલપ થતું હોય ને તો એ લોકો જલ્દી થી બધી વસ્તુઓ કેચઅપ કરી લે છે. તો ઈ સારું છે એટલે હું લઈ જાઉ મારા છોકરાઓને તો
હા એ બધુ મતલબ હોય એ બધા વા અમને એમને બધા જ શીખવાડતા હોય. તબલા કેહવાય વીના કેહવાય.
કીર્તનમાં જે જે યુઝ થાય એ હા. અને અ તું માનશે નહી અ મારી છોકરી તો અ જાય ને ત્યાં ભાગવત કથામાં તો પેહલા જ હાથ ઉંચા કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતી કરતી પહેલા જ આઘાડી જાય.
ઓહો. હ જબરે તમે આદત પાડી દીધી એને.
ત્યાં પણ બધા આમ કે આવી લાલી આવી લાલી આવી આમ કરીને
એને હારું છે હવે પછી આમ હમણાંથી એને ખબર પડી જાય તો આગળ જઈને એટલે મતલબ એને
હા હા નહી શુરુઆતમાં તો એને આમ ઘરમાં તો અમે એને રાધે રાધે ના આવુ બધુ સંસ્કાર આપીએ જ છે પણ હવે અ ત્યાં લઈ જવા લાગી ગઈ ને તો ત્યાં એ બધાને જોઈ હાથ ઉંચા કહીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરે એટલે ઈ પણ જેમ બધા બોલે હરે કૃષ્ણ. ઈ પોતે સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણ.
કે ભાઈ બધા આપણા ત્યાં એકદમ ત્યારથી વાત કરે તો આપ આપણે બી એના એમના હાથે પ્યારથી વાત કરીએ.
હા હા ચાલ પછી વાત કરું તારી જોડે હવે. બહુ વાત કરી દીધી. ઠીક છે ચાલ મળીએ પછી.
હા મળીએ મળીએ.
હા.